નમસ્કાર.
નમસ્કાર નમસ્કાર શું કરો છો?
નહીં, નહીં, જસ્ટ અબ નયો નયી બહાર નીકળીયો.
સરસ તો ચલો ને આજે આપડે શહેર અને ગામના લોકોનું ખોરાક વિશે વાત કરીએ
હા બિલકુલ. આ વિષય ખૂબ રાસપ્રદ છે, દરેક જગ્યા ન ખોરાક અલગ હોય છે.
બિલકુલ અને ખોરાક વખત તો પેટ ભરવા માટે નથી પણ તે સ્વાસ્થ્ય અને જીવન સાથે પણ જોડાયેલો છે.
બિલકુલ લોકો જે જગ્યાએ રહે છે, તે પ્રમાણે તેમનો ખોરાક કોણ બદલાઈ જાય છે.
બિલકુલ અને પેલા ના ગામમાં છે ને ખોરાક એમ વાત કરે ને તો મજા આઈ જશે
હા બિલકુલ લોકો અ ગામમાં મોટા ભાગના લોકો ઘરે બેસે બનાવેલું ભોજન પસંદ કરે છે.
બિલકુલ તેમાં રોટલી શાક દાલ ભાત અને છાસ નો સમાવેશ થાય છે
ઘણા ગામમાં બાજરી જુવાર અને મકાઈની રોટલી પણ ખુબ પ્રખ્યાત છે.
બિલકુલ બિલકુલ અને અનાજ શરીર માટે ઉપયોગી મનાય છે ને.
હા ગામમાં તાજું દૂધ દહીં અને ઘી પણ સરળ રીતે એમ વાી જગહ હ છે.
બિલકુલ ઘણા લોકો તો પોતાના ખેતરોમાં આવો ઉગાડેલા શાકભાજી વાપરે છે ને
એટલે ખોરાક વધુ તાજો હોય છે.
બિલકુલ અને. આમ કેહેવાય ને કે ફલ પણ આમ ઋતુ પ્રમાણે જ આમ ખાવામાં આવે છે.
બિલકુલ સાચી વાત છે આ રીતે ખોરાક કુદરત. સાથે જોડાયેલો છે નયી
બિલકુલ અને આપડે જોઈએ ને તો શરીર ના ખોરાક વિશે તો વાત કરવાનું રહી જ ગઈ ને આપડ
હા શહેરમાં ઘણા પ્રકારનું ભોજન સરળ રીતે મળી શકે છે.
બિલકુલ અને ત્યાં ભારતીય સાથે બીજા દેશોનું ભોજન પણ મળે છે
જેમ કે પીઝા પાસ્તા બર્ગર અને નુડલ્સ
બિલકુલ અને આ વસ્તુ લોકોને સ્વાદિષ્ટ લાગે છે.
આવું બ યોગ્ય નથી આપડી માટે
હા એ તો છે ને કેવાય ને કે શહેરમાં છે ને ઘણા લોકો વ્યસ્ત હોય છે.
હા બિલકુલ એટલે ઘણી વાર બહારનું ભોજન લેવામાં આવે છે
બિલકુલ આમ કેવા ને કે કેટલાક લોકો તો તૈયાર પેકેટ વાળા ખોરાક પણ વાપરે છે
હા તેમાં મીઠું તેલ અને. સાકારની માત્ર વધુ હોય છે.
બિલકુલ અને તેથી જ સંતુલન આમ જરૂરી છે
હા ઘરનું ભોજન હંમેશા સારી પસંદ ગણી શ શકે છે
એજ અને શહેરમાં તો મોટા રેસ્ટોરન્ટ અને નાના ભોજન ઘર પણ હોય છે.
લોકો અલગ અલગ સ્વાદનોો અનુભવ કરે છે.
બિલકુલ અને ગામમાં તો જોવાનું જ રહી ગયું કે તહેવાર દ્વારાણ તો ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે.
હા બિલકુલ શહેરમાં પણ તહેવારમાં મીઠાઈ અને વિવિધ એ વાનગીઓ બનાવવામાં આવે છે.
બિલકુલ બને જગ્યા મે પ્રેમથી આમ થાય કે જમણવાની પરંપરા પણ હોય છે.
હા આ આપણી સંસ્કૃતિની ઓળખ છે.
એ જેના ગામમાં છે ને ઘણા લોકો સવારે જલ્દી ભોજન કરે છે તે ખુબ જ આમ સુંદર પરંપરા બી ગણાય છે.
બિલકુલ શહેરમાં સમય ઘણો બદલાયો છે.
હા અને જોવા જઈએ તો કેટલાક લોકો સવારનો નાસ્તો પણ છોડી દે છે તે કારણે ફ્રિજ નો હોતા
હા બિલકુલ હા સાચી વાત છે પણ સવારનું ભોજન ખૂબ મહત્વપૂર્ણ છે.
બિલકુલ અને આમ કેવાય ને કે પાણી પણ પૂરતી માત્રામાં આમ પીવું જોઈએ.
હા સ્વચ્છ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે.
કેવાય કે હારી શાકભાજી રોજ લેવાથી આમ શરીર ને પોષણ મળે છે.
ફલ પણ રોજિંદા ખોરાકનો ભાગ બનાવવો જોઈએ આપણે
હા એ તો વાત સાચી છે અને વધુ તેલ વાળું ભોજન છે ને આપડે ઓછું જ લેવું જોઈએ એમ જ કહું હું તો
બિલકુલ બિલકુલ સાચી વાત છે તમારી વધુ મીઠાઈ પણ મર્યાદિત માત્રામાં લેવી જોઈએ આપણેે
એનો સંતુલિત ખોરાક દરેક વ્યક્તિ માટે જરૂરી છે ને
બિલકુલ ઉંમર ગમે તે હોય સારો ખોરાક બધા માટે મહત્વપૂર્ણ છે.
એજ ને ગામ અને શહેર વચ્ચે ઘણાં ફરકો છે.
હા પણ બંને પાસે સારી બાબતો છે.
હમ બિલકુલ અને આપડે સારી બાબતો બંને માંથી શીખ વી જોઈએ. હા,
હા બિલકુલ ગામ તાજગી વધુ હોઈ શકે છે.
એ જેને સારો ખોરાક સ્વચ્છતા અને નિયમિત જીવન ખુબ જ જરૂરી છે.
હા આપણે સ્વસ્થ રહીશું તો બીજું બધું પણ સારું લાગે છે.
બિલકુલ બિલકુલ અને આમ કેવા સ્વસ્થ શરીર અને સારી ટેવ જીવન બનાવે છે
હા... બિલકુલ, ખોરાક શરીરને ઊર્જા આપે છે નય
એજ કેહેવાય છે ને કે આસ અ... ખોરાક એટલે એટલો સારો કેવાય ને કે જેનાથી આપડું શરીર પણ મજબૂત બને છે એના કારણે
હા બિલકુલ ગામમાં ઘણા લોકો ઋતુ પ્રમાણે ખોરાક બદલે છે.
અને ઉનાળામાં તો હલવો અને ઠંડો ખોરાક લેવામાં આવે છે ને
હા બિલકુલ છાસ લીંબુનું શરબત અને તાજા ફલ ઘણા ઉપયોગી લાગે છે.
એજને શિયાળામાં તો ગરમ ભોજન અને મહત્વનું આપવા આવે આપવામાં આવે છે.
બાજરીની રોટલી ગુડ અને ઘી જેવી વસ્તુ પણ જોવામાં મળે છે.
બિલકુલ અને ચોમાસામાં તો આમ સ્વચ્છતા પણ આમ વધુ ધ્યાન આપવું પડે છે.
બિલકુલ તાજા અને સારી રીતે રાખેલું ભોજન લેવું જોઈએ આપણે
એકદમ સાચી વાત અને આપણેે આ રીતે છે ને આપડો રોગ થી બચવાવામાં પણ મદદ મળે. છે આપણને
શહેરમાં પણ ઋતુ પ્રમાણે ઘણી વસ્તુ બાજા
આમ જોવા જઈ તો દરો દરેક વસ્તુનો દરેક ઋતુમાં પણ આમ મળી શકે છે
આ સુવિધા શહેરની એક ખાસિયત છે
હા એ તો છે ને ઋતુ પ્રમાણે ઉગાડેલા ફલ અને શાકભાજી વધુ સારું મણાય છે
હા બિલકુલ ખોરાક અને ખેતી વચ્ચે પણ ઘરો સંબંધ છે
બિલકુલ ખેડૂત અનાજ શાકભાજી અને ફળ ઉગાડે છે
કાબિ કરલતે અગર રોજિંદો ભોજન શક્ય નથી આપણી માટેરે
બિલકુલ અને એટલે જ તો ખેડૂત ન યોગદાન ખુબ જ મહત્વપૂર્ણ છે ને
ભારતમાં ઘણા પ્રકારના અનાજ ઉગાડવામાં આવે છે
હમ બિલકુલ જેમ કે લઈ લઈ આપડે ઘઉં ચોખા બાજરી જુવાર આમ મકાઈ તેના ઉદાહરણ આપણે લઈ શકીએ જેમ મેં તમને કીધું
હા બિલકુલ દાળપ રોજિંદા ખોરાક નો મહત્વપૂર્ણ ભાગ છે
બિલકુલ દાલ આપડ કેહેવાય ને કે દાલ માંથી શરીર ને પોષક તત્વો મળે છે સારા
અને દૂધ દૂધ અનેધ દૂધ દૂધની વસ્તુ પણ ઉપયોગી લાગે છે
હમ બિલકુલ આમ દૂધ થી બનેલી વસ્તુ જેમ કે દહીં છાસ અને પનીર આમ ઘણા લોકો વાપરે છે
હરીશદ હા બિલકુલ ફરી શાકભાજી ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે આપડું
હા હા આપડે જેમ કે ગજર ટામેટા પાલક આમ કાકડી જેવી વસ્તુ તો ઉપયોગી મનાય છે
ફલ પણ રોજ ખાવા જોઈએ આપણે
બિલકુલ આમ કેળા સફરજન સંતરા અને પપ્પાયા ઘણા લોકો કો તો પસંદ ભી કરે છે હ
બિલકુલ સંતુલિત ખોરાકનો અર્થ શું થયો
હા જેમ કે એવા ખોરાકને સંતુલિત કહેવાય જેમાં અલગ અલગ પોષક તત્વો આપણને મળી શકે તેને આપણેે સંતુલિત ખોરાક કએ છી
બિલકુલ આ શરીર માટે ફાયદાકારક છે નહીં
બિલકુલ સાચી વાત છે ફાયદાકારક જ છે આપણા શરીર માટે અને ઉઊર્જા પણ આપે છે
હા વધુ તેલ વાળું ભોજન ઓછું લેવું જોઈએ નહી આપડે
એકદમ સાચું કીધું કે તેલમાં જેટલું આપડે ખાવાનું ઓછું થાય એટલું જ આપણા શરીરને આમ એ થાય છે આમ સારું ગણાય છે કારણ કે તેલ વાળું આપણા શરીરને નુકસાન કરે છે.
બિલકુલ.
અને કેવાય છે ને કે આજે આ વિષય પર તમારી જોડે વાત કરીને એટલો બધો આનંદ થયો ને એટલું બધું જાણવા મળ્યું ને કે શું કરું તમ આપડે ચોક્કસ બીજા કોઈ વિષય પર તમારી જોડે હું વાત કરીશ.
ચોક્કસ પાકુ ચલો આવજો મલ્યો.